હલો આપ.
હ અ.
કમ્પ્લીટ આવે છે ને.
ના બઉુ અવાજે આવે છે.
બહ અવાજ આવે હવે આવે છે.
ના હવે નહી આવતો.
હવે કમ્પ્લીટ આવે છે ને.
હા.
હા.
કેમ છો મજામાં.
હા બસ મજામાં તું કેમ છો?
બસ હું પણ મજામાં. આ તો બેઠી તી નવરી તો આમ વિચાર્યું કે અત્યાર તો ચોમાસાની સિઝન છે બરાબર તો મેં કીધું ચોમાસાની ઋતુમાં તો બધા છે ને વધારે વૃક્ષારોપણ કરે કે એ ટાઈમે વૃક્ષ આવે ને તો એ એવું કે કે જમીનમાં વહેલા ચોટી જાય અને બહુ આમ વરસાદનું પાણી એ છોડને કે ઝાડને અડે ને તો વધુ વધુ એનો ઉછેર થાય તો મેં કીધું આજે આપણેે વૃક્ષારોપણ વિશે વાત કરીએ એમ
હમ્મ સાચી વાત છે.
એલે આજે સવારે હું અમારા વિસ્તારના બગીચામાં ગઈ હતી તો ત્યાં ઘણા લોકો મળીને છે ને વૃક્ષારોપણ કરી રહ્યા હતા નાના બાળકો યુવાનો અને વડીલો બધા જ ખુબ ઉત્સાહ થી છોડવા વાવી રહ્યા હતા તો આ બધું મને જોઈને મને ખુબ જ આનંદ થતો હતો કે આજના સમયમાં પર્યાવરણનું રક્ષણ કરવું ખૂબ જ જરૂરી બની ગયું છે. કેમ કે અત્યારે તો જોવા જઈએ જોવા જઈએ. તો વધુ પડતું પ્રદુષણ ગરમી અને વરસાદની અનિયમિતતાને કારણે ઘણી એવી સમસ્યાઓ આવી જાય છે. અને એના કારણે વૃક્ષોની સંખ્યા પણ ઘટતી જાય છે. એટલે મને લાગે છે કે દરેક વ્યક્તિ એ દર વર્ષે ઓછામાં ઓછું એક વૃક્ષ તો જરૂર વાવવું જ જોઈએ તો વૃક્ષારોપણ વિશે શું વિચારું છું
હા તારી વાત તો સાચી છે તે કયું એ અને તારી વાત સાંભળી મને બી થોડું સારું લાગ્યું અને હું માનું છું કે વૃક્ષ આપણા જીવન માટે ખુબ જરૂરી છે. કારણ કે ઓક્સિજન આપણે જે ઓક્સિજન શ્વાસ માં લઈએ છે તે આપણને વૃક્ષો જ આપે છે. કારણ કે વૃક્ષગર પૃથ્વી પર જીવનની કલ્પના કરી પણ નથી શકાતી પણ દુઃખની વાત તો એ છે કે વિકાસના નામે દરરોજજ જ્યારે વૃક્ષ કાપવામાં આવે છે આ નવા રસ્તા, ઈમારતો અને ઉદ્યોગો બનાવવા માટે જંગલોનો નાશ થઈ રહ્યો છે. જો આવી જ રીતે વૃક્ષો કાપતા રહીશું તો આવનારી પેઢીને ઘણી મુશ્કેલો નો સામનો કરવો પડશે.
હા સાચી વાત છે. હું જયારે નાની હતી ને, ત્યારે અમારા ગામમાં પણ ઘણી હરિયાળી હતી. કે રસ્તાની બંને બાજુ મોટા-મોટા વૃક્ષો હતા ઉનાળામાં લોકો તેમની તેમ ઈ વૃક્ષોનો જે છાયડો હોય ને એ છાયડા ની નીચે બેસી રહે, પેલા ચબૂતરા નીચે એટલે વધારે ગામડામાં તો બધા એવું જ કરતા હોય. અને પક્ષીઓ માળા પર અહ માળા કરતા એ વૃક્ષો પર પછી ધીમે-ધીમે ઘણા વૃક્ષો કાપી નાખ ખવામાં આયા, અ અત્યારના જ ટાઈમમાં તો. કે હવે પેલા જેટલી ઠંડક પણ નહીં આપડા અત્યારે રહેતી. અને ઉનાળામાં છે ને ઘણું એવું તાપમાન પણ વધતું જાય છે.
હા સાચી વાત છે. મને પણ આ ફેર ફાર નો અનુભવ થયો છે, કારણ કે વૃક્ષો માત્ર છાયો જ નથી આપતા પન વરસાદ લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. અને તેઓ હવાને શુદ્ધ પણ રાખે છે, ધૂળ અને પ્રદુષણને પણ ઘટાડે છે. અને બીજું તો જમીનનું ધોવાણ પણ અટકાવે છે. અને ઘણા પશુ પક્ષીઓનું જીવન પણ વૃક્ષ પર જ આધારિત છે. જો વૃક્ષો જ નહીં રહે તો અનેક જીવજંતુ અને પક્ષીઓનું અસ્તિત્વ જોખમમાં આઈ જશે.
હા એકદમ સાચી વાત કીધી. મને પણ એક વાત અહ બહું ગમે છે કે દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ અને વન મહોત્સવ દરમિયાન ઘણી શાળાઓ અને સંસ્થાઓ છે ને વૃક્ષારોપણના કાર્યક્રમ યોજે છે. અને એમાં છે ને વિદ્યાર્થીઓ ઉત્સાહથી એમાં ભાગ પણ લે છે. પણ ઘણી વાર છે ને આપણે બધા કેવું કરતા હોય અત્યારે તો ખાલી ફોટા પાડવા માટે અને સોશ્ય સોશિયલ મીડિયા પર છે ને ખાલી ફોટા મૂકવા માટે એક વૃ એવું બતાવે કે મેં વૃક્ષ વાયુ, પણ એ વૃક્ષની છે ને સાર-સંંભાળ રાખતા જ ના હોય. તો મને લાગે છેન તઈ સુધી જો આપડે વૃક્ષ વાવીએે ને તો એની સાર-સંભાળ રાખવી જોઈએ. ને નિયમિત પ્ર પણે એને અહ પાણી આપ પવું જોઈએ, એની આજુબાજુ ગંદકી થઈ હોય તો એ આપડે સાફ કરવી જોઈએ. એટલે એનું ચોખ્ખાઈ રાખવી જોઈએ.
હા સાચી વાત છે. અમે પણ અહ અમારી કોલેજમાં અહ વૃક્ષારોપણનો ક્રા કાર્યક્રમ રાખ્યો હતો. તો દરેક વિદ્યાર્થીઓ એક-એક છોડ વાવ્યા હતા. અને અમારી શિક્ષકે પણ કહ્યું હતું, કે છોડ વાવશો છોડ વાવવો સરળ છે, પરંતુ અહ જીવંત રાખવો એ સાચી જવાબદારી છે. ત્યારથી જ અમે દર અઠવાડિયે જઈને છોડને પાણી આપ પીએ છે, તેની દેખરેખ રાખીએ છે. અને આજે એ છોડ સારી રીતે વિક વિકસી રહ્યા છે. એ જોઈને ખુબ સંતોષ થાય છે.
હા. મારા ઘરે પણ છે ને મારી મમ્મીને બાગનો બઉજ શોખ છે એમ. કે ઘરની આગળ વૃક અ ફૂલછોડ કે તુલસી પછી કોઈ ફળના ઝાડ કે એવું બધું વાવવાનો એને બઉ જ શોખ છે તો દવ દરરોજ સવારે છેન મારી મમ્મી તે ફૂલ છોડને પાણી આપે એની આજુબાજુ જે કઈ ગંદગી થઈ હોય એ સાફ કરે અને જયારે નવા ફૂલ ખીલેને અથવા નવા ફળ આવે ત્યારે આખા પરિવારને ખુબ જ આનંદ થાય એટલે મને પણ વૃક્ષ પ્રત્યે પ્રેમ ઘણો વધી ગયો છે.
હા સાચી વાત છે, જો દરેક પરિવાર પોતાના ઘરમાં અથવા આસપાસ છોડ થોડા છોડ વાવે તો આખું શહેર વધુ હરિયાળુ બની જાય. આજે ઘણી જગ્યાએ અ ઓછી હોવા હોવા છતાં લોકો કુંડામાં છોડ ઉગાડે છે. ટેરેસ ગાર્ડન બનાવે છે અને નાનકડા બગીચા તૈયાર કરે છે આપણ પર્યાવરણને બચાવવાનો એક સારો રસ્તો છે.
હા મને પણ લાગે છે કે બાળકોને છે ને નાની ઉંમરથી જ વૃક્ષોનું મહત્વ સમજાવવું જોઈએ. કેમ શાળામાં માત્ર પુસ્તકોમાં ભણવાને બદલે દરેક બાળકને એક છોડ વાવીને તેની જવાબદારી તેને સોંપવી જોઈએ. આવું કરવાથી છે ને બાળકોમાં પણ ક્રૂદત કુદરત પ્રત્યેનો પ્રેમ અને જવાબદારી અ વિકસશે. એટલે આજના બાળકો જ આવતી કલના જવાબદાર નાગરિક બનવાના છે. જો એ લોકો આજે જ પર્યાવરણ ન મહત્વ સમજશે. તો ભવિષ્યમાં પણ વધુ વૃક્ષો એ લોકો વાવશે અને. કુદરતનું પણ રક્ષણ કરશે. તો આપણે પણ આ વર્ષે ઓછામાં ઓછા છે ને. પાંચ વૃક્ષ વાવવાનો સંકલ્પ તો કરવો જ જોઈએ. અને સાથે સાથે છે ને આપણે આપણા મિત્ર. અને પરિવારજનોને બી કેવું જોઈએ કે તમે લોકો પણ વૃક્ષારોપણ કરો.
હા ચોક્કસ સાચી વાત છે જો દરેક વ્યક્તિ એક. વૃક્ષ પણ વાવે ને અને તેની સંભર રાખે. તો થોડા વર્ષોમાં આપણું પર્યાવરણ ઘણું સુંદર અને સ્વચ્છ બની જાય. વૃક્ષો આપનુંું જીવન છે તેથી તેમનું. શિક્ષણ કરવું એ આપણી ફરજ છે.
હા સાચી વાત. અને આપણા જીવનમાં છે ને વૃક્ષોનું કેટલું મોટું મહત્વ છે. તે આપણને ઘણી વાર સમજી શકતા નથી. પણ જયારે ઉનાળા માં કડકડતી ગરમી પડતી હોય. ત્યારે આપણને છે ને વૃક્ષોની જે. ઠંડી છાયા મળે ને ત્યારે આપણને હાસ લાગે. હ વૃક્ષનો છાયો મળ્યો તો આપણને થોડું સારું લાગ્યું. એટલે હું ઘણી વાર વિચારું કે આપણા વડીલો આપણને કહેતા હતા પેલામાં. કે ગામડામાં છે ને દરેક ઘરની આગળ એક મોટું વૃક્ષ હોતું હતું. અને લોકો ત્યાં બેસીને બધા વાતો કરતા હતા. બાળકો રમતા હતા અને મુસાફરો જે ફેરિયા લોકો આવ્યા હોય. એ પણ તે વૃક્ષની નીચે થોડો આરામ કરતા હતા અને પછી એમનું. કામ કરવા જતા હતા અને હવે આજે જોવા જઈએ તો શહેરોમાં છે ને. આવી હરિયાળી ખુબ ઓછી જોવા મળે. બધા વૃક્ષો કાપી કાઢે ને એમનું એમનું જે બિલ્ડિંગો બનાવવાની હોય. એવુંજ બધું કામ કરતા હોય.
હા સાચી વાત છે મારા દાદા પણ ઘણી વાર કેતા હતા. કે તેમના સમયમાં રસ્તાની બંને બાજુ મોટા મોટા વૃક્ષો હતા. લોકો લાંબા અંતર સુધી ચાલીને જતા છતાં તેમને ગરમીનું. એટલો અનુભવ નતો થતો. હવે તો રસ્તાઓ પહોળા કરવા માટે નવી ઈમારત. તો બનાવવા માટે ઘણા વૃક્ષો કાપી નાખવામાં આવે છે. વિકાસ જરૂરી છે પરંતુ તેની સાથે પર્યાવરણ નું સંતુલન જાળવવું એ. એટલું જરૂરી છે. જો એક વૃક્ષ કાપવું પડે તો તેના બદલે અનેક નવા વૃક્ષો વાવવા જોઈએ.
હા મને સૌથી વધારે તો ત્યારે દુઃખ થાય. કે જ્યારે જે ને લોકો કોઈ કારણ વગર વૃક્ષને કંઈક નુકસાન પહોંચાડે. કે વૃક્ષને કાપે. કેમ કે કેટલાક લોકો છે ને રસ્તા પર કચરો ફેંકે છે. પછી પ્લાસ્ટિક છોડની આસપાસ નાખે છે. અથવા છોડની જે ડાળકીઓ હોય એ ડાળકીઓ તોડતા હોય છે. અને આપણે સમજવું જોઈએ કે વૃક્ષો પણ છે ને જીવંત છે એમના પર પણ. એક જીવ છે એટલે એને. પણ આપણે પાણી કમ્પ્લીટ આપવું જોઈએ. એને જે માટી હોય એની જે જમીન હોય. એની આપણે સાર સંંભાળ કમ્પ્લીટ રાખવી જોઈએ. અને જો આપણેે એમની કાળજી રાખીશું ને. તો તેઓ વર્ષો સુધી આપણને છે ને ઓક્સિજન પૂરું પાડશે ફળ આપશે ફૂલ આપશે એમની ઠંડી છાયા આપશે એટલે એ ખૂબ જ મહત્વની વાત છે.
હા સાચી વાત છે અને જો વૃક્ષો માત્ર માણસો માટે જ નહી પરંતુ પક્ષીઓ અને પ્રાણીઓ માટે પણ એટલા જ મહત્વના છે. ઘણી ચક્કલીઓ કબૂતર ખિસકોલી અને બીજા પક્ષીઓ વૃક્ષો પર પોતાનું ઘર બનાવે છે. જો વૃક્ષો નહીિ રેતો તો તે ક્યાં જ હશે છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણા પક્ષીઓની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. તેથી જ કુદરત નું રક્ષણ કરવું એટલે બધા જીવોનું રક્ષણ કરવું.
હા અમ સારું ચલો તો આપડે તો વૃક્ષારોપણ પર તો વાત આપડી લાંબી લાંબી ચાલ્યા કરશે
હા
ફરી ક્યારેક આપણેે વાત કરીશું
હા હા ચોક્કસ મળએ ફરી
હા